મારો અવાજ આવે છે?
હા જયેશ ભાઈ પુનડીયા કેમ છો મજામાં છો?
બસ મજામાં, તમે કેમ છો મજા?
હ હા અમે મજામાં છ. તમારે થોડોક બેકગ્રાઉન્ડ નો અવાજ આવે છે.
હવે આવે છે?
હમ થોડું થોડુંક આવે.
હા તો મારે આ જેવા વિષય પર વાત કરવી હતી ખાવા પીવાની જે આપણે ઘરે જે ખાવા પીવાની રેસીપી બનાવીએ છીએ તેના વિશે. હું હમણાં જ. હમણાં જ હું જે પાત્રા બનાવતો હતો આપડે એ પાત્રા તમે કદાચ ખાધા હોય તો પાત્ર નથી લોકો બનાવતા જે અડબી ના પત્તા હોય. છે તેની પર પેલા. લોટપાથ ઘણા જે ચણા નો લોટ આવે. તે પલાળી તેની પર પાથરી દેવાનું પછી જે. ચણાના લોટ વડે જે ઘણું બધું પછીથી મિક્સ. કરી અને તેને જે પાત્રા. હોય તેને પા અડબીના પાંદડા વાળે પછી તેને આપણે જે. માં બાફી દેવાના પછી જે બફાઈ જાય તેને. પછી જે ચોક્કસ શેપ આપવાના હોય તે શેપ હોય છે ગોળ. હવે તમે ગોળ શેપ આપશો ને પછી તમે પછી તેને હવે. જે આપણેે તેલ હોય ને તેમાં વઘારી દેવાના. એટલે તે ક્રિસ્પી અને એક ચટાકેદાર થઈ જાય પછી તેમાં તમારે જે આપ આપણે લીલી ચટણી હોય છે પછી અ પછી લાલ ચટણી. હોય તેની સાથે તમે પાત્રા ખાઈ કરો છો અને પાત્રા. પાત્રા ખાવાની મજા અલગ આવે મને પણ પાત્રા બનાવતા આવડે છે. જે મને એવી ઘણી બધી રેસીપી આવડે છે જે. હું ઘણી જગ્યાએ બનાવતો હોઉ છું પાત્રા એક સાવ સેલી રેસીપી છે. જેમાં તમે. જે ચણાનો લોટ અને જે અડબીના પત્તા વાપરીને વાત આપણે. કરી શકીએ છીએ જે અડબી અને જ. આ રેસીપીમાં ઘણી બધી જે ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે તેની પણ વધુ જરૂર નથી પડતી. થી નાના મોટા જે અડબીના પતા આપણા ખેતરમાં મળતા જ હોય છે તેનો ઉપયોગ કરીને આપણે જે બનાવી શકીએ છીએ તમે કદાચ એવી. તમે જે કોઈ બી રેસીપી આવડતી હોય જે તમને બનાવી હોય.
હા મને એ આવડે છે હું તમને. ત થોડીક રેસીપી આપો છો માહિતી એ પ્રમાણે આપું છું. કે મને કઢી બનાવતા બઉ બહુ સારી આવડે છે કઢી એવી મને આવડે છે. તે હું મારે પોતે આ કી કઢી મને એવી આવડે છે. કેમું. કઢી હું એવી રીતે બનાવું છું મને કી પેલા મરચ સમાર, પાછી ડુંગળી સમાર, પાછી ભીંડા સમાર એમ કરી આખું. ચમારી ને પછી હું મારા વાટકામાં લઈને પછતો હું છુ. ધોવેને પછી મારા તપેલામાં એક તપેલું હોય છે તપેલા ની અંદર જે વા વઘાર કરીને વઘાર કરીને મો પછી જો એનો તેલ તેલ રેડીને તેલ. તેલ રેડીને હું વઘાર કરું છું પછી હું મરસું મીઠું અંદર જે ચમારેલું હોય છે. ત્યાંની અંદર મરચું નાખુ છુ, મીઠું નાખુ છુ, હળદર નાખો છુ. પછી જે વઘારમાં હોય છે ને હા. આ વાત સાચી છે પણ હું એ વઘઘરની અંદર જે નોખું છું ને, એ રહી નાખું છું પછી જીરું નાખું છું જીરું નાખીને હું. પછી જે તરતડાવું છું તરતડીને હું અંદર પછી જે. અ બે મિક્સ કરેલું છે સમારેલું છે જે. ડુંગળી છે ભીંડા છે પછી લસણ વાટેલું છે એવી રીતે હું અંદર નાખું છું. એ નાખીને હું કઈ રીતે બનાવ છું ખબર છે એ નાખીને હ ચડવા દઉં છું. ચડીીને ચડવા જઈ ને પછી હું એક એક બીજા વાટકામાં હું થોડોક લોટ જઉં છું લોટ લઈને પછી છાસ રેડું છું છાસ રેડી ને અંદર હું અલગ અલગ રીતે અ બનાવતો હોય છે બીજામાં અલગ અલગ મસાલા નવ નવા નવા નવા મસાલા નાખીને હું તેમાં ભનાવતો હોઉ છું એમાં મસાલા નાખીને પછી આખું મિક્સ કરું છું મિક્સ કરીને પછી જો જે ચડતું હોય છે ને ચડતામાં હું એમાં ઠાલવી દઉં છું. એ ઠાલવીને પસ આખી હવે હા. હા એવી હલાવું છું એવી હલાવું છું એવી હલાવું છું કે જે કડી પાતળી પટ્ટ થઈ જાય છે ને ત્યારે હું તેને ધીરે ધીરે ચડવા જાઉં છું ચડીને પ જે અલગ ખાવાની મજા આવતી હોય છે ને એ મને ત તમે મને થોડીક બાબતમાં જણાવો કે તમે ખા કડી ખાવાની કેવી મજા આવતી હોય છે?
હા કડી ની તો વાત છોડી દો જે ગુજરાતી ની જે કઢી અને રોટલા જે બસ છે ને ખુબ જ મજા આવે ખાવાની તો કદાચ કડી તો તમે જે રીતે વાત કરી હા એ એવી રીતે વાત ના કર એવી રીતે બરોબર વાત નથી થતી. એટલે આપણેે આરામથી વાત કરીએ તો આપડણે જે કળી ની વાત કરીયએ છીએ. તેમાં કાડી તો તમે જે મરચા હળદર પછી જે ડુંગળી નાખીને બનાવ છો પણ જે હાલ હું રહો છો. હ અલગ અલગ અલગ અલગ જગ્યાએ અલગ અલગ કડી બનતી હોય છે. અમુક જે કાઠિયાવાડની કડી તો અલગ જ હોય છે ત્યાં કાઠિયાવાડમાં જે ધાણા નાખીને જે કડી બનાવે છે અમારા એક દાદી હતા તે ખુબ જ સારી કઢી બનાવતા હતી એમની કઢી મને ખૂબ જ ભાવતી. તેમાં તે કડી માં ડુંગળી વગેરે તમે જે રીતે વાત એ રીતે જ બનાવતા અને મને તો છે ને સૌથી વધારે પાવભાજી ખુબ જ ભાવે પાવભાજી મને બનાવતા પણ આવડે છે. પાાવભાજી તો તમને હા એ પાવભાજી કશું વધારે કઈ હોતું નથી એ માત્ર ખાલી ચાર પાંચ શાકભાજ જોવે જેમ કે બટાકા છે રીંગણા છે કોબીજ છે પછી જે અલગ એવા ત્રણ ત્રણ શાક ભાજી લાવી દેવાને પછી ત્યારે કાપી પછી તેને કુકર માં બાફા મૂકી દેવાના જેવા જ બફાઈ થયા ને પછી તેમને બધાને મિક્સ કરી દેવાના પછી મિક્સ તે ડુંગળી મરચા ટમાટર બધું સમારી પછી તેને વંકાર કરવાનું. તે વંકારમાં જે આપણે જે કટિંગ કર્યું છે ને તે નાખી દેવાનું હવે જે કટિંગ પછી કમ્પ્લીટ પોણી જેવું થઈ જાય એટલે થોડું અ જાડા ઘાટો કલર થઈ જાય એટલે આપણેે તે ભાજી બાડી કે હવે જે પાઉ છે પાઉ ઘરે પણ તમે બનાવી શકો છો અને બાર થી પણ લઈ શકો છો અને બટર વાળા પાઉ તો ખાવાની મજા જ અલગ હોય છે. તમે કદાક એક ઘરની હ તમારે ઘરમાં પણ પાવ સારા જ બણે છે. જેમ કે રોટલી વાળીને પાઉ બનાવી શકો છો. એ પાઉ સાથે ખાવાની પણ સારી મજા આવે અને જે બાર ના બાર હા હા અને તમે હવે કદાચ તમે એવી કોઈ રેસીપી પો તમને સૌથી વધુ શુભાવ ને
એ રેસીપી એવી ભાવે છે જે રાજસ્થાન ની અંદર દાળ બાટી આવે છે. દાળ બાટી બિલકુલ ખાવાની બહુ મજ
બઉુ મજા આવે. હા બોલો ને અમે સુનતાજી કાજી થથી.
હા દાળ બાાટી એટલી ખાવાની મજા આવતી હોય છે કે જે અમે મને દળબાટી બહ બનાવવાનો શોખ હોય છે.
ઓવે.
દાળ બાટી હું કઈ રીતે બનાવ છું ખબર તેમાં બાટો હોય છે ને બાટો બાટો એવો હોય છે કે આપડે જે કઉ નો લોટ મિક્સ કરીને બાંધીને તેનો બાટો બના.
હા વાત સાચી બાટી પણ ખુબ જ સારી
હા બાટો બાટો બનાવવામાં આવે છે જે બાટો મુું બનાવું છું ને તેને પછી જે પાઠા હોય છે ને પાઠાની અંદર શેકવા મૂકું છું. હા, વાત સાચ હ આ તણેલી મને બિલકુલ મજા આવે તણેલી મને એ બાટો બનાને એમ તો આપણે તપેલામાં ખૂબ બધું તેલ લઈને હું તેમાં તળી નાખું છું તળીને જો હુ ઘણું બધું કરું છુ ને આમાં પણ મને બઉ કરવાની મજા આવતી હોય છે, હા મને સેડન્િલ નથીાવતી હુંેલી જેમ કે હું દાળ એવી બનાવું છું કે અડદાની દાળતી હ છે, જે અડધ અડધા ની દાળ બિલકુલ ખાવાની મજા આવતી હોય છે તે ફેંકી હોય છેને, ખાવાની લીચ્છી લીચછી ને ચીકણી ચીકણી ખાવાની બહુ મજા આવે છે ચીકણી એવી હોય છે કે તમે એવી ખાવ ત્યારે બહુ ખાવાની મજા આવે એનો અડદા ની દાળ નો જો તમે વધારે લસણ નાખો છો તેનો સ્વાદ બિલકુલ અચ્છો અને બિલકુલ સારો આવે છે એવું આવતું હોય છે, કે તમે હા એટલો આવતો હોય છે, સારો બિલકુલ એટલે એવું આપ ખાવાને ફેલ થાય કે હું આખું બધું હું ખાઈશુ પેટ ભાઈને એવું થતું હોશે પણ આપડણે ખરેખર એટલું ખાવું જોઈએ કે જેમાં આપડે કેપેસિટી એટલી હોય છે, કે આપડું પેટ ભરીને એટલું ખાવું જોઈએ કે જેમ કે આપડે વધારે ના ખબર પણ આપડણે દસી થઈએ પણ મને એટલું લાગે છે કે જેમ આપડે દાળ બાટી ખાઈએ ને તો શરીર ને સારું લાગે જેમ રાજસ્થ ના દાળ બાટી ખાય છે, તો એ વધારે જીવન જીવતા હોય છે. તો તમારું શું કેવું છે કે મને થોડી જાણકારી આપશે કે દાળ બાટી ખાવાના જેટલા ફાયદા છે ને તમેટલું બધું નુકસાન
હા બરો, બરો તમને જણાવું કે દાલબાટી એક જે રાજસ્થાનની પ્રખ્યાત બ ભોજન માંથી એક ભોજન કહેવાય છે. કારણ કે અમે હમણાં સુંતાાજી ફરવા ગયા હતા મિત્રો સાથે તેમાં અમે જે રાત રોકા થાય ત્યાં અમે જે આપ આપણે જે નથી હોતી ધર્મશાળાઓ અલગ અલગ સમાજની ત્યાં અમે રોકાણ તો હવે ત્યાં જમવાનું નતું પણ જમવા માટે અલગ જવું પડતું હતુ દસ રૂપિયાની જે થાળી આપવામાં આવતી તે સુુંતાાજી માં તેમાં અમને દાળબાટી આપી હતી પછી જે ભાત હતા અને જે અડધ ની દાલ હતી હા દાલ બાટી માં જે મારા બંને મિત્ર ્ર હતા અમે જેની સાથે ગયા હતા તે તો ખુબ સારી રીતે ગાઢીધ હતી પણ મને તો એ દાર બાટી મેં એટલી જે ચાર બાટા આપતા હતા મેં એની જગ્યાએ દસ બાટા લીધા દાા એટલી મસ્ત લાગતી હતી બાટી દાલ બાટી ખાવાની એક મજા તમે વિચારી ના શકો કે દાલબાટી એટલે શું જે રાજસ્થાનમાં લોકો લોકો જે રીતે બેસીને ખાતા હતા, તેમના પહેરવેશ હા પછી ઘી ઘી રેડીને આપતા હતા તે તો શું તમે જુવઓ તો તમે રાજસ્થાનમાં ગયા હ છો, પણ એ જે રીતે ખાવાની મજા આવે ને આહા શું વાત કરું તમે એક એકદન તો હા, અને જે પછી અમે રાજસ્થાનમાં ગયા હતા પણ ફરવાની મજા આવી હતી અમે ખાવા સાથે ફરવાનો એન લીધો હતો પછી અમે ટ્રેનમાં ગયા હતા એલે ટ્રેનમાં પણ સારી મજા આવી એમને હા વ્યૂ પણ સારો દરેક વસ્તુ નો વ્યૂ સારો આવતો હતો લોકોને પછી લોકોને જોવાનો ટ્રેનને જોવાનો જે આજુબાજુના વિસ્તારને જોવા અમને તો જારે જી આ ગાડીઓમાં તો શું મજા આવે અરે મને અને મારા મિત્ર ને તો એક એવી મજા આવી છેને, તમને હવે શું કું ગાડીમાં એને ગાડી માં બેસવાની અલગ જ આનંદ મળે છે એને કઈક એવું કોઈ છે. કે શું તેને ગાડીમાં એવો પવન આવતો હોય કે ગાડીમાં અલગ જ રુચિ પડે છે તેને શિખર કઈ શું છે, તેને મજા આવે તે ઘણી વાર ફરે છે, એ તમે કદાચ
તમારી સાચી વાત છે જેમ કે હું આપડ ગાડીમાં જે અલગ અલગ ફરતા હોય છેને જેમ બંને મિત્ર મિત્ર ભેગા હોય ને જેમ કે બાજુ કોક બીજું બેઠું હોય જેમ કે છોકરી છે, એ એ રીતે તે ફરવાની વાતચીત કરવાની બહુ મજા આવતી હોય છે.
આપણે બીજી વાત કરીએ તો તમે કદાચ સનતા હજી ફરવા ગયા હોય, તો તમે
હા નહી સુનતાજી ત્યાં ફરવા ગયો હતો હું જેમ કે આપડે ત્રણે ગયા હતા જેમાં આપડણે બહુ મજા કરી હતી જેમ કે આપડણે ધુળિયા ઢગ્યા ચડ્યા હતા પછી જે આરતી ના મંદિર માં ગયા મંદિર માં આરતી કરી હતી પછી આરતી કરીને ઉતર્યા ત પછી જે મંદિરની અંદર જે ગુફા જેવી અંદર ગોઠવવામાં આવે છે પથ્થર ની અંદર કોતાવરણી કરવામાં આવે છે, તે કોતવરની અંદર તે નીચે બેસી ને ત્યારે એવું જ ફીલ થતું હોય છે કે એસી ની અંદર બઉ આપડે એસી તો શું ઠંડુ કરે પણ એ રીતે એવું હતું એ એ રીતે પણ ઠંડુ કરતું હતું કે તમે વાત જવા દો કે જે હા ઉપર એસી તે પણ હા પથર જે એટલો આરસ નો પથ્થર આવે ને એ તો પણ ના ઠરે એ બઉ તપે આ એવો એ માટીનો પથ્થર હતો એ બહુ ઠંડો થતો હતો એ ઠંડો થતો તો ને એનો માતાજી એ પણ એટલો પસંદ પસંદ કરે છે. જેમ કે તમે વાત જ જવા દો કે આપણ અલગ અલગ રીતે આપ ઠંડી ઠંડી હવા હલે અલગ અલગ રીતે આપડણે જેવા નીચે ઉતરી ને તો આપણ પરસાદી આપણે ખાતા હોય છીએ. જેમ કે બધી વસ્તીઓ માતા ના દર્શન કરવા આવતા હોય છે, પ્રસાદી ચડાવતા હોય છે. એ પરસાદી આપણને આપતા હોય છે, આપ ખાતા હોય છે પણ પરસાદી બહ મીઠ ઠું હોય છે દ સુુંતાા જ ને પરરસાદી હોય છે ને એ બહુ સારી મીઠી હોય છે તમારે મારું એ એવું છે, કે જેમ કે આપડણે થોડિયા ઠગી ચડ્યા ને ત્યારે બઉુ પવન આવતો હતો પવન આવતો હતો પણ આપડે ફોટા પાડવા એક બીજે જ સારી જગ્યાએ જઉું તું પણ ત્યાં નથીું જોવાનું ત્યાં એવા સારા વ્યુ આવતા હતા કે તમે વાત જવા દો એમાં ત્યાં પાક ખરો જે એવો બ આવતો હતો જે સામે વાળા પહાડો આપણને એવા શોમાં લાવતા હતા કે આપડો ફોટો તો શું પણ આપણે એવું જોવાની લાયક એવી મજા આવતી કે તમે વાત જ જવા દો કે આપડે ગયા ત્યારે એટલો બધો પવન આવતો હતો એટલી બધી રેત ઉછળતી હતી કે હા વાત સાચી છે. તમારો પણ વાત સાચી